તો મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે.
હા તમારો અવાજ એકદમ ક્લિયર અને ચોખ્ખો ચટ આવી રહ્યો છે તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે. તો શું તમે હમણાં શું તમે હમણા યોગા દિવસ ગયો ત્યારે યોગા કરવા ગયા કે નઈ.
અમે ગયા તા યોગા કરવા માટે અમે. મને મારો મિત્ર અમે બંને ગયા હતા અમારી જે જૂની નિશાળ હતી જ્યાં અમે ભણી ચુક્યા હતા ત્યાં અમે બધા ગયા હતા અને અમારા જે સર છે જે અમારા પીટી ના સર હતા એમને અમને ખુબ પ્રોત્સાહન આપ્યું કે એ ખુબ સારી બાબત છે કે તમારે આટલા જલ્દી સવારે ઉઠીને યોગા કરવા માટે આવ્યા અને તમે જાણો છો કે યોગા નું કેટલું મહત્વ છે તે બધું અમને સરે સમજાવ્યું તે વિશે હું તમને જણાવવા માંગુ છું કે યોગા એ આપણા શરીર માટે ખુબ જરૂરી એવી વસ્તુ છે અને
યાર, હાડા, અગિયારમા મા એક સુધી જાવા દે.
આ તમે જાણો છો કે યોગા અત્યારે ખુબ જરૂરી છે, અને યોગા કરીશું તો આપણને ખુબ વધારે ધારે માત્રમાં ફાયદો થશે. અ તમે જાણો છો કે ઘણી બધી બીમારીઓ એવી છે, જે આપણને ફિઝિયોથેરાપી પીસ્ટ કહે છે કે, તમે જો વધારેમાં વધારે યોગા કરીશો તો તમને એ એ બીમારીથી મુક્તિ પામી શકશો. અત્યારની જ વાત કરું તમને, તો અમારે અહીં એક કાકાને કેન્સર થયું હતું, અને તેઓ યોગા કરી કરીને તેમણે પોતાની બોડીમાં રિકવરી લાવી. અને કેન્સર તો તેઓ કેન્સર ની તો દવા કોઈ નથી. તે કેન્સર તો ન મટાવી શકે. પરંતુ, તેઓ પોતાની બોડી રિકવરી લાવીને, પોતા એ સારી રીતે અત્યારે ફરે છે. તે કાકા તે કાકાને પહેલા શરીર માં એટલી અશક્તિ આવી ગઈ હતી કે તેમને ઉઠાતું પણ ન હતું, પરંતુ તેમણે ફિઝિયોથેરાપિસ્ટને બધી ધાયું, અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને કહ્યું કે, આ રીતે તમે યોગા કરશો, તો તમને તમને ફાયદો થશે. તો તેમણે એક યોગા ટીચર હાયર કર્યા, અને તે યોગા ટીચર તેમને એટલી મસ્ત મદદ મળી, તેનાથી કે તેઓ અત્યારે ચાલતા-ફરતા થઈ ગયા છે. અત્યારના જીવનમાં યોગા અને શારીરિક કસરતને ખૂબ જરૂરી છે. તમે કોઈ શારીરિક એક્ટિવિટી કરો છો?
હા, અમે કરીએ છીએ ને. હમણા યોગા દિવસ ગયો ત્યારે અમે અમારી જૂની જતરી પ્રમાણે ની શાળામાં ગયા હતા, જ્યાને પી. ટી. સર છે, જે કેતન સર અમને સારી રીતે યુવાને બહાર ગ્રાઉન્ડમાં બેસાડ્યા હતા. ત્યાં હવારે જલ્દી બોલાવી છ વાગે બોલાવી, બધાને યોગા કરવાડ્યા હતા, અને તેને ઘણું બધી માહિતી આપી હતી. યોગાને કારણે આપણ સ્વાસ્થ્ય અને શરીર કેટલું તંદુરસ્ત રહે છે, અને તેનાથી કેટલા આપણને બેનિફિટ થાય છે, તે બધું અમારા પી. ટી. સર, કેતન સર અમને શીખવાડ્યું હતું, જેના કારણે સવારે અમે જલ્દી ઉઠ્યા હતા, જેથી અમે સ્કૂલે જલ્દી ગયા જ. અમને યોગા કરવાડવામાં આવ્યા ઘણા બધા મહાનુભાવો આવ્યા હતા, જેમણે અમારી સાથે યોગા કર્યા હતા. જે દેશમાં દર વખતે કરવામાં આવે છે, યોગ દિવસ ના દિવસે ઘણા બધા આપણા મંત્રીઓ પ્રધાનમંત્રી અને ઘણા મોટા સીતારાઓ પણ યોગા કરે છે, જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય અને શારીરિક શ્રમ સારો હોય છે, તેથી ઘણા બધા એવા મોટા-મોટા મહાદાતાઓ પણ તેમાં યોગામાં જોડાય છે, અને તેથી કરીને તેઓનું સ્વાસ્થ સારું રહે. દર વખતે દર વર્ષે યોગા દિવસ આવે છે, ત્યારે ઘણી બધી એવી તાલીમો આપવામાં આવે છે, જેથી કરીને યોગા વિશે બધાને વધુ વધુ માહિતી મળી શકે. તે માટે એવા બધા યોગાઓના કાર્યક્રમો અને તેને લગતી માહિતીઓ બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા લોકો જે યોગા કરવા માટે. માટે આવે છે તેમને માહિતી આપવામાં આવે છે કે, યોગાને કારણે તમારું સ્વાસ્થ અને જે નાની-મોટી બીમારીઓ છે, તેનાથી તમને રાહત મળે છે અને સારી રીતે તમે યોગા દરરોજ કરો છો, તો તને તેના માટે ઘણું બધું એવું શરીરને તંદુરસ્ત રાખી શકો છો. ખાવા-પીવા તમે જોર આકારો, તો તમને તેના માટે ઘણી બધા એ બેનિફિટ મળી. શીખે છે, એથી અમે. અમે દરરોજ સવારે જલ્દી ઉઠીને યોગા કરીએ છીએ. તે પૂરતો સમય આપીએ, જેથી કરીને અમારું સ્વાસ્થને અમારું બધું. શરીરને કંઈ નુકસાન થતું નથી, જેથી કરીને યોગા એ ખુબ જ સારી વસ્તુ છે. એ આપણે દરરોજ સવારે જલ્દી ઉઠીને. તો તે ખુબ જ સારું કહેવાય, જેથી કરીને શરીર ને બી બધી નાના-મોટા રોગોથી રક્ષક. છે, જેથી કરીને યોગા તો હરે જલ્લી ઉઠીને જરૂર કરવા જોઈએ, જેથી આપણને કઈ પણ. નાની મોટી કે મોટી તકલીફો આવે, તો યોગા થી તે સારી રહી રાખે છે. તેથી કરીને યોગા તો દરરોજ કરવા જ જોઈએ, તમારું શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કહો છો કે ઘણા લોકો એવા હોય છે કે ખાલી. યોગા દિવસ, યોગા દિવસ દિવસે ખાલી બતાવવા માટે યોગા કરે છે, કે હા અમે. પણ યોગા કરીએ, પરંતુ તેઓ એ આવું ન કરવું જોઈએ. તેઓએ વિચારવું જોઈએ કે યોગા એ આપણી. શારીરિક લાઈફ માટે ખૂબ જરૂરી છે, અને આપણે ડેલી રૂટીન નો એક પાર્ટ છે. તેમને જેમ આપણે દરરોજમ જમવાનું જોઈએ જોઈએ એટલે જોઈએ તે રીતે તેમણે યોગા ને પણ અપનાવવું જોઈએ કે યોગા રોજ કરવું જોઈએ એટલે કરવું જ જોઈએ જો તેઓ આ રીતે કરશે તો તેમનું સ્વાસ્થ્ય તે સારું રહેશે અત્યારની હું વાત કરું તો અમારી અહં એક દાદા છે જેમની ઉંમર થઈ જાય છે ચોર્યાસી વર્ષ તો તે શાંતિથી હરે છે ફરે છે તેમના સાંધા પણ નથી તેમના સાંધા પણ નથી દુખતા અને કશું થતું નથી એ ખુબ સારી વાત છે
અને તે ખુબ જરૂરી છે અને તે જરૂરી છે કારણ કે તેઓ માટે તેઓ આ બધું યોગાસ કરશે તો તેઓ અત્યારે પણ યંગ એજ ના દેખાશે અને તેઓ
હા તમારી વાત એકદમ સાચી છે કે એવું તો યોગા કરવા જ જેથી કરી જેથી કરી આપણું સ્વાસ્થ્ય એકદમ સારું રહી જાય છે અને યોગા કરવાથી નાની મોટી તકલીફોી મ જાય છે એટલે આપ દરરોજ ફક્ત યોગા દિવસ ના દિવસે જ આપણે યોગા કરવા જોઈએ એવું નથી કે આપણે દરરોજ સવારે જલ્દી ઉઠીને યોગા કરવા જોઈએ જેથી કરીને આપણું સ્વાસ્થ્ય અને સારું રહે હમણા કેટલા બધા મહામંત્રીથી માંડીને આપણા પ્રધાનમંત્રી બી દરરોજ સવારે જલ્દી ઉઠીને યોગા તેથી આપણે શીખવું જોઈએ કરવાથી આપ નાની મોટી તકલીફો અને શારીરિક સ્ત્રભ બી સારું બને છે અને આપણામાં જે નાની મોટી બીમારીઓ આવે છે યોગા કરવાથી સારી લેટ થઈ જાય છે એટલે આપણે સરે જલ્દી ઉઠીને યોગા કરવું જોઈએ પણ એ બધા લોકો માનતા નથી અને સવારે મોડા ઉઠે છે અને યોગા બિલકુલ કરતા નથી એ આપણે એ કરવુ જોઈએ આપણે જલ્દી સવારે ઉઠીને યોગા કરવું જોઈએ એ માટે આપણેે બધાને પ્રોત્સાહન આપ ઊઠવું જોઈ તમે બી સવારે જલ્દી ઉઠો યોગા પર ધ્યાન આપો જેથી કરીને તમારો સ્વાસ્થ સારું રહે શરીર પણ એકમ મજબૂત બને જેથી કરી ને એ લોકોને નાની મોટી બીમારીઓ કઈ આવે તો તેમને તકલીફ ના પડે જેથી આપણે પણ સારી રીતે સ્વાસ્થ મેન્ટેન કરી શકે પણ બધા લોકો એવું કરતા નથી અને સવારે મોડે સુધી આરામથી ઉઠે છે યોગા બિલકુલ કરતા નથી જેથી કરીને તેમને નાની મોટી બીમારીઓ લાગી જાય છે અને દવા જવું પડે જેથી કરીને આપણે પણ સવારે જલ્દી ઉઠીને યોગા કરવું જોઈએ જેથી કરીને આપણું નાનું મોટુ હું સ્વાસ્થ એકદમ સારી રીતે ચળવાઈ રહે અને જેથી આપ પણ સારી રીતે યોગા કરીને આપણે સ્વસ્થ બની શકીએ તો તમારું શું કેવું છે
તમારી વાત એકદમ સાચી છે અત્યારના યુવાઓ ગરગી થઈ ગયા છે અને તેઓ નવ દસ વાગે ઉઠે છે તેઓ એટલા મોડે ઉઠે છે અને પછી તેઓ યોગા પણ નથી કરતા અને તેઓ બોવ રાત્રે મોડે મોડે સુધી જાગે છે વેપ સુઈ દીધોય છે અને રાત્રે ચાર પાંચ વાગે ઉઠે છે તો તે તેમના માટે ખુબ નુકસાનકારક છે તેઓએ સમજવું જોય કે તેઓએ સવારે જલ્દી ઉઠીને યોગા કરવું જોઈએ જે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમના પગમાં અને એવ દુખાવો થાય છે તે બધો દુખાવો ઘટી જાય અને તેમને વિમ જોઈન કરવું જોઈએ અત્યારે વાત કરો અમારે અહંનો એક એકસો બે કિલો નો વ્યક્તિ હતો તેણે જીમ જોઈન કર્યું અને તેનો વજન ઘટીને સાહીટ કિલો થઈ ગયો છે જે તેના માટે ખુબ સારી વાત છે અત્યારે જો વજન વધારે રહેશે તો તેને ખૂબ વધારે મુશ્કેલી આવશે અને તેની શરીરમાં બી બીમારી ની માત્રા પણ વધી જશે તો તેને સમજવું જોઈએ કે આ બધું ઘટાડવું જોઈએ જેથી કરીને વજન ઘટશે તો તેના એમાં શરીરમાં પૂરતી તાકાત આવશે અને જો બેનિફેટ જશે તો તેને ચાલવામાં પણ મુશ્કેલી થશે અને પો તેને અચાનક દોડવા કહે તો તેને દોડાશે પણ નહીં અને ખુબ નુકસાન થશે અત્યારની જ વાત કરો તો તેને પાછળ કૂતરા પડ ત્યાં હતા તો તેનાથી ભગાયું પણ નહી અને તેને ખુબ ઘણા કુતરાય કઢ્યું હતું જેના લીધે તેને સરકારીલ હોસ્પિટલમાં લઈ ગયા અને તેને ત્રણ ઇન્જેક્શન મારવામાં આવ્યા ત્રણ ઇન્જેક્શન મારવામાં આવ્યા હતા અત્યારે તો સારું છે કે ચૌદ ની જગ્યાએ ત્રણ જ ઇન્જેક્શનો મરવાના આવેછે પરંતુ તે પણ તેને ખુબ દુખાવો થયો હતો તે એવું એને કીધું હતું તમારું શું માનવું છે આવા બાબતે
હા એકદમ તમારી વાત સાચી છે કે તેમને ત્રણ ઇન્જેક્શન મૂકવામાં આવ્યા હતા પણ તેના બિલકુલ દોડી શકાતો નથી જેથી કરીને તેઓ દોડી શક્યા નહી અને તેમને ઇન્જેક્શન માર્યા ભાઈ તમે કીધું તે પ્રમાણે યોગા કરવાથી તેમની શરીર ને પણ ઓછી શક્તિ હોય છે તેથી તેઓ આગળ વધી શકે છે અને યોગા કરવાથી તેમની શરીર ને ખુબ સારી શક્તિઓ મળે છે અને તેમનો વજન ભી હલકો થઈ શકે છે તેથી કરીને આપણે સવારે જલ્દી ઉ ને આપડે યોગા કરવા જોઈએ અને યોગા ન બી અસર પડે અને આપણું શરીર એકદમ સ્વસ્થ રહે જેથી કરીને આપડે ફીટ રહી અને આપણને નાની મોટી એવી કોઈ પણ બીમારી આપણને અડે તેથી કરીને તેમને પણ દરરોજ સવારે યોગા તો કરવા અને પછી જીમ બી જાય છે તો આપણે તેમને જીમમાં પણ યોગા કરવા જોઈએ જેથી કરી તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેથી કારણે તેમનો વજન બી ઓછો થાય અને તે દોડી શકે કૂતરાઓ ને કડવાથી તેમને બચી બચાવી શકાય છે એટલા માટે આપણે તેના માટે યોગા કરવા ખુબ જ જરૂર છે આપણે તે પ્રમાણે આપણે ફક્ત યોગા યોગ દિવસ ને દિવસે યોગા કરવા જોઈએ આપણેે પણ જલ્દી સવારે ઉઠીને દરરોજ થોડા થોડા સમય માટે યોગા કરવા જોઈએ જેથી કરીને આપણું સ્વસ્થ એકદમ સારું અને નાની મોટી બીમારી આપને કઈ પણ કરી ના શકીએ જેથી દવાખાને ન જવું પડે અને આપણો દવાનો ભી ખર્ચ બચી જ હમણાં હાલમાં જ અમારે એક ફ્રેન્ડ છે તેમને ભેટમાં દુખ્યું હતું જેથી કરીને તેમને દવારખાને એડમિટ કરવા પડ્યા હતા કાલે તેમનેટા ચ તેથી કરીને આપણે જો તેઓ યોગા કરે છે તો તેમને એકદમ સ્વસ્થ સારું હોઈ શકે અને એવા બધા નાની મોટી બીમારીઓને કારણે દવાખને ન જવું પડે એથી તેમને સ્વાસ્થ્ય એકદમ સારું હોઈ શકે તો આપણે દરરોજ સવાર જલ્દી ઉઠીને યોગા કરીએ આપણા માટે સારું હોય છે તમારે શું કેું
તમારી વાત સાચી છે આપણે રોજ અમે તેને ખુબ પ્રેરિત કરતા હતા શિયાળામાં કે તમે જોગિંગ કરવા જતા હતા તું પણ ચાલ પરંતુ તે એની આળસ ના લીધે આવ નતો અને તે એને ખૂબ મોંઘું પડ્યું છે તેના લીધે એનો વજન વધી ગયો છે એને જો અમારી જોડે એ રોજ થવાય ચાલવા આવત તો ચાલ તો ઘણો એનો ફાયદો થતો હોય પણ તે બધ માનવું તો નથી અને તે ઘ બધા નુકસાન થયા છે તેના લીધે તેને સમજવું જોઈએ કે આ બધું એના માટે જરૂરી હતું અને તે બધું એક અત પહેલાથી જ તો તે એનું વજન નાચો બધો ન વધ જ અને અત્યારે તમે જોુઓ તો ઘણા બધા યુવાઓ ફક્ત મોબાઈલ માં લાગી રહ્યા છે જો તેઓ એવું માને છે કે તેઓ જીમમાં જશે ટ્રેનર હશે તો તેમનું વજન પરંતુ તેઓએ સમજવા જોઈ કે અત્યારે
હ
જે મોબાઈલ નો યુઝ કરે છે તેઓ તો યુટ્યુબ પર જોઈને તેઓ યોગા કરી શકે છે તેઓ યુટ્યુબ પર જોઈને કયા સ્ટેપ કઈ રીતે કરવું તે રીતે તેઓ શીખશે તો તેમના માટે સારું રહેશે તો તમે પણ જાણો છો કે અત્યારે મોબાઈલ મનોરંજન અને ગેમ માટે નથી રહ્યું પરંતુ આ બધા માટે પણ છે તો તમાર શું માન છે તેઓ ખાલી એક મેટ લેવા પડશે અને મેટ લેશે તો તેઓ તેના પર શાંતિ થી યોગ ા કરી શકશે ઘરે બેસીને તમાર શું માનુંવ છે આ વ
પણ યોગા કરી શકે છે આપણે ફ એક નેટ ની જરૂરત પડે છે એટલે આપણને ડ્રીમ ચેનલ ની બી જરૂરત પડતી આપણે ઘર બેસીને બી આરામ થી યોગા કરી શકીએ આપણે જીમમાં પણ જવાની જરૂર પડતી નથી આપણે જો સારી રીતે યુટ્યુબથી આપણે યોગા શીખીને પણ આપણે જો આપણે નેટ લઈ આવીએ તો આપે આપણા ઘરેથી થઈ શકીએ છીએ જેથી કરીને આપણને એવી કોઈ પણ ટ્રેન એ ખોટા પૈસા બગડવાનીર પડતી નથી આપણે જીમમાં પણ જવાની જરૂર પડતી નથી જો આપણે સારી રીતે ઘરે જ બેસીને યોગા કરી તો આપણને એવા કોઈ પણ ટ્રેનર કે આપણી ચીમમાં વધુ વર્કઆઉટ કરવાની ોડની ઉચકની ડબ સૂચકની બધું મારવાની કે કોઈ પણ એવી પ્રકારની જરૂર પડને ફક્ત સવારે જલ્દિ ઉઠી અડધો કલાક થી એક કલાક સુધી યોગા કરીે છીએ તો આપણને એ બધી કોઈ પણ નાની મોટી બીમારીઓ પણ નથી જેથી કરીને આપણું સ્વાસ્થ્ય એકદમ સારું રહી જાય અને આપણને કોઈ પણણ એવા પ્રકારની કોઈ તકલીકોો ન પડી જાય જેથી કરીને આપણે જો ખર્ચો ન કરવો પડે તે માટે આપણે સવારે જલ્દી ઉઠીને ગા કરવા ચાલો તો આ વાતે આપડે પછી વાત કરીશું
ઓ